જય શ્રીકૃષ્ણ હા ભાઈ કેમ છો?
જય શ્રી કૃષ્ણ એકદમ મજામાં છો તમે કેમ છો?
હું બી એકદમ મજામાં છે પરંતુ આજકાલ હું આ પેલા વીમો અને એ બધું લેવા બાબત ઉપર થોડીક વાટકીત ચાલ્યા કરે છે ઘરે કારણ કે વીમો લેવો ખૂબ જ જરૂરી છે એવું મને લાગે છે અને આ આજકાલ પેલું આવ્યું છે ને જીવન વીમો વાળું તો એ બધું લેવા બાબત. ઘણી બધી વાતચીત ઘરે કર્યા કરે છે તો એ બાબત ઉપર હું તમારા પરથી થોડોક અભિપ્રાય લાવવા માંગુ છું તો તમે મને જણાવશો કે આ જીવન વમોને એ બધી બાબતમાં શું કામ આવે છે અને આપણેે લેવો જોઈએ કે ના લેવો જોઈએ.
એ જીવન વીમાો લેવા તો ખુબ જરૂર છે કારણ કે આપણે જેટલું આપણા હેલ્થ માટે આપણા પરિવાર માટે જીવન વીમો લેવશું એટલે લેશું તો આપડા ખુબ સારું કેવાય છે કારણ કે આપણને જયારે પણ એ મોટી મોટી જે બીમારી એટલે કે બીમારી થઈ જાય તો બીમાર થઈ જાય આપ. આપ વીમો ચાલુ હશે તો આપણને તે સમય આપણને તે વળતર ચૂકવી આપશે એમ એટલે કે વીમો લેવો તો ખૂબ જરૂરી છે કારણ કે જીવન વીમો આપણા હેલ્થ માટે લેવું હેલ્ ઇન્સ્યોરન્સ તે લેવું ખૂબ જરૂરી છે કારણ કે મેં પણ અરા ઘરના બધા જ બધા જ પરિવાર એટલે કે બધા જે પરિવારના સદસ્યો. છે તેમનો લીધેલો અને દર મહિને હું વીમાનો જે પણ ચુકવાનો આવે છે તે ભર્યા કરું છું એટલે કે મહિને તમે જાણો છો કે અ તો એક કરોડ નો વીમાો આપણે લઈએ તો આપણે મહિને ચારસો એકાવન રૂપિયા જેટલા ભરવા પડે છે એટલી બધી સુવિધા પણ આપેલી છે પણ આપણે એટલું મોટું નથી. નથી લેવું પરંતુ આપડે તો ચાલે થોડો ઘણો લઈએ તો પરંતુ એ હેલ્થ હેલ્થ ઇન્સ્યોરન્સ છે તે લેવો ખૂબ જરૂર છે અરે મારા ઘરના લોકો પણ ખૂબ અમ તો વિચારે છે અને ખૂબ એ લોકો પણ જાણે છે કે જે વીમાો આપણે લઈએ તો આપણે આગળ જતા આપણને ખૂબ. આપણને આપી શકે છે એ કોઈ પણ આપને અકસ્માત થઈ હોય કોઈ પણ પ્રકારના કોઈ મોટી બીમારી રોગ થયા હોય તો ત્યારે આપ હોસ્પ હોસ્પિટલમાં આપ જઈએ તો આપ જે વીમો ચાલુ હશે તો આપણને તે સમયે આપણને સારી રીતે આપણને જે વીમો. આપને કામ આવશે અને બીજું તો એજ કહે છે કે જીવનો સય બીજા ઘણા બધા વીમો પણ આવે છે જેમકે તમે કોઈ કાર નો વીમો લીધેલો હોય અને તમે જે કાર વીમો છે પછી એટલે કે મોટર સાયકલ તેનોી વીમો આવે છે એમ અનેણા બધા. પર્સનલ વીમો પણ લઈ છે જેમ કે કોઈ પણ તમે જાણો છો કે આ મહાન ક્રિકેટર જેમ કે સેન વો એમને પોતાના હાથ ન કે ઉગલીનો ક વીમો લીધેલો હતો એમ કે બધું કરેલું એમ કારણ કે એમને એટલ સ્પિન કરતા હતા અને ખુબ એવા મોટા અને પ્રતિ. ને આ મહાન વ્યક્તિ હોય છે લતા મંગેશકર પોતાનો જે સ્વર કંઠ છે તેનો પણ વીમો લીધેલો હતો એમ એટલે પણ બધા કરે છે એટલે કે જે મોટા હસ્તી છે તે પણ આ વીમો લે છેને આવું બ પ્રકારની વ ઘણી બધી. પણ આવે છે અને આપડે યોગ્ય વીમા કંપની સિલેક્ટ કરવી એટલે કેટલા પ્રકારનુંણેમા પ્રીમિયમ ભરવું છે અને કેટલ આપણને પ્રીમિયમ મળે છે તે ખુબ ધ્યાન રાખવું જોઈએ એટલે કે તમે સાઈન કરી દો છો એટલે કે વાચો વાંચો નહી અને ગમે તે પ્રકારનો સાઈન કરી દેેશો જે પણ વીમા કંપની તમને કશે તે પ્રમાણે. તે નહી એટલે કેટ તમને કેટલા ટકા વીમા પ્રીમિયમ ભરવો જોઈએ કેટલું તે સમયે આપડે ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે કે આપડે જ પૈસા ભરવા છે એટલે કે આપણેે ખુબ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે શું તમે કોઈ પ્રકારના તમારે જીવન આમ તો લેટા માંગો છો પરંતુ કોઈ તમે જે કાર. વીમો લીધેલો છે કાર હોય કે બાઈક હોય તેમનો વીમો કોઈ ઉતારેલો છે તમે.
હા ભાઈ અમે પણ એ બધા વીમો તો લેવા જ પડે કારણ કે કાર લીધી હોય તો તેના સાથે તેનો વીમો તો લેવું જ પડે કારણ કે કોઈ પણ અકસ્માત એવું થયું હોય તો કેટલું બધું નુકસાન થઇ જતું હોય છે જો આપડે વીમો લીધો હોય તો ખુબ જ વધારે એવું સારું પડે આપણને જેથી કરીને આપણે. કારનો તો વીમો લેવો જ જોઈએ એવું મને લાગે છે એટલે જેથી કરીને અમે કારનો વીમો લીધો જ છે. અને બીજા બધાને પણ વીમો લેવા રેડી કરૂ જ છું કે વીમો તો લેવો જ જોઈએ કારણ કે તમે કીધું તો મારે તમારા પરથી અભિપ્રાય લેવો હતો કે વીમો લેવો જોઈએ કે ના લેવો જોઈએ. એે પરંતુ મને પણ એવું પેલાથી લાગત હતું કે વીમો એ ખુબ જ જરૂરી વસ્તુ છે અને વીમો જો ના લીધો હોય તો ખુબ જ આપણે તકલીફમાં મુકાઈ જઈ જેમ કે જયારે પણ આપણે કોઈ પણ અકસ્માત થયો હોય તો ત્યારે આપણને પહેલા તો જરૂર પડે તે પૈસાની સે. તો પૈસા આપણી પાસે હશે તો જ આપડણે સારી રીતના બધું કાર્ય કરી શકીશું જેમકે કઈ પણ અકસ્માતને એવું થયું હોય તો આપડે પેલા તો પૈસા જોઈએ પસી બીજી બધી વાત જેમકે પૈસા હશે તો જ આપણે સારી રીતનાથી આપણે અ મતલબ દવાખાનામાં ને એવુ બધું ઉપયોગ કરી શકીશું જો આપણે પાસે પૈસા જ ના હશે તો આપણે તેનો ઉપયોગ સારી રીતના કરી શકશું નહી જેથી કરીને આપણે પેલા વીમો લીધો હોય તો ત્યારે તે વીમો ખુબ જ એવો અકસ્માત ના સમયે ભગવાન બનીને ઉતરે છે અને સારી રીના આપણને ઉપયોગમાં કામ આવે છે જેમ કે આપણે જયારે અકસ્માત થાય તો પેલા આપણે જીવન વીમો કા તો કોઈ પણ એવ મેડિક્લેમ વીમો ઉતાર્યો હોય તો મેડિક્લેમ વીમો ત્યારે મતલબ પૈસા ચૂકી દેશે જેટલા પણ આપણે મેડિકલ અથવા ડોક્ટર જેટલી પણ ફીસ થઈ હોય તે બધી મેડિક્લેમ વીમામાંથી ચૂકી દેવામાં આવે છે. જેથી કરીને ખૂબ જ એવી સારું પડે છે આપણને આર્થિક સમયમાં મદદ મળી રહે છે અને કોઈ પણ બી પૈસા માંગવા પડતા નથી તો આપડણે વીમો ઉતારેલો હોય તો અને બધા એવું માને છે કે અમારો તો અકસ્માત થશે જ નહિ તો આપણે વીમો કેમ ઉતારવો જોઈએ પરંતુ આપણે એ ન ભૂલવુ જોઈયે અક અકસ્માત એ કહીને નથી આવતું અને ગમે ત્યારે અકસ્માત થઈ શકે છે જો આપણે પહેલાથી જ વીમો ઉતારેલો અને પહેલાથી જ જો આપણે બધુંમાં પરફેક્ટ હશું તો આપણને જય્યારે અકસ્માત કેવું થશે ને તો ત્યારે આપણે કંઈ ફાંફા ન મારવું પડે અને સારીને બધી જ વસ્તુ થઈ જશે. પરંતુ આપણે એવું વિચારીને વીમો ન લઈશું કે અમે અકસ્માત નહીં થઈએ અમારું અમે એકદમ પરફેક્ટ રીતના બધું કરીએ છીએ અને અમારી સાથે અકસ્માત બનવું અશક્ય છે તો એવું ન ભૂલવું છે કારણ કે અકસ્માત એ ગમે ત્યારે થઈ શકે છે અને અકસ્માત એ કહીને થતું નથી જેથી કરીને આપણે બધું એકદમ અ સાચવીને કરવું જોઈએ અને વીમો તે બાબત ઉપર ઉતારી મૂકવો જોઈએ જો કોઈ પણ સમયે કામ લાગી શકે છે.
હા તમારી વાત એકદમ સાચી છે એટલે કે વીમો આપડે કોઈ પણ વસ્તુ પર લીધેલો જીઓ વીમો છે પછી કારનો વીમો છે એ ઘણી બધી આપત્તિ સામે આપણને નુકસાન એટલે કે આપણને સારી રીતે સહાય પૂરી પાડે છે અને બીજું તો એ જ કેવું છે કે તમે જાણો કે સરકારી યોજના પણ ઘણી બધી આવી રહી છે. એટલા જે ગરીબ વર્ગના લોકો છે તેમના આયુષમાન આયુષ્યમાન કાર્ડ છે એના ઘણા બધા માં કાર્ડ છે તે એ લોકો એનો જે સરકારી યોજનાનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે એ લોકો વીમો ઉતારવાની ક્ષમતા ન હોય તો પછી આ જે કાર્ડ હોય છે તેનો ઉપયોગ કરીને એમ જે પણ કોઈ પણ પ્રકારના એટલે કે મેડિક્લેમ કોઈ પણ પ્રકાર મેડિકલ વીમો પણ લેવો જોઈએ અને જે ગરીબ ઘરના લોકો આવા સરકારી યોજનાનો એટલે કે લાભ લેશે તો એમના માટે સારું છે કારણ કે વીમો તો એ લોકો એટલા બધા સક્ષમ નથી કે લઈ શકે પરંતુ વીમો તમે જાણો છો ઘણા બધા પ્રકાર આપણે પ્રીમિયમ ચૂકવવું પડે જેથી કરીને એ લોકો કે એ લોકો એમ ડરતા હોય છે જેથી કરીને સરકારી યોજના તમે જાણો છો કે આ આયુષ્યમાન કાર્ડ છે પછી મા કાર્ડ છે એવા ઘણા બધા જે કાર્ડો હોય છે તે તમે જાણો છો કે આ જે એમને રોગો થાય છે કે પછી કોઈ પણ અકસ્માત થયું હોય છે તે એ લોકો આવા કાર્ડ ન કાર્ડ હશે. તે લોકોને જે પણ કોઈ પણ પ્રકારના જે ટ્રીટમેન્ટ હોય છે ફ્રી થઈ જાય છે એમ એટલે કે સરકારે એટલી તો એ લોકો સહાય આપે છે કે એ લોકો આ જે સરકારી યોજના છે તે લોકોને સહાય આપો અને આ જે ગરીબના લોકો માટે તો ખુબ સારું એ વસ્તુ બની ગયું છે એટલે કે એવું તો નથી ગરીબના લોકો યુ કરે છે પરંતુ મધ્ય વર્ગ છે તે લોકો પણ આવા બધા પ્રકારના કાર્ડ છે મા કાર્ડ છે તે યુઝ કરે છે એટલે કે એ લોકો માટે સારું કેહેવાય છે એમ એટલે કે આવી બધી સરકારી યોજના તો ઘણી બધી આવે છે અને જે ગરીબોના લોકોને એટલી પણ ખબર નથી પડતી એટલે કે સરકારે પણ એ લોકોને ઘરે ઘરે જવું જોઈએ અને એ લોકોને કહેવું જોઈએ કે આ તમારે સરકારી યોજના આવી છે કે તમે આ ફોર્મ ભરો અને તમને આ ઘણી બધી આપત્તિ સામે છે પછી અ તમને કોઈ પ્રકારના રોગ થશે કોઈ એટલે રોગ એ ભવિષ્યમાં કોઈ પણ રોગ થશે કે ન થશે પરંતુ તેમાં અકસ્માત થશે કોઈ ટ્રીટમેન્ટ તે આગળ જગ્યા તને જે પણ હોસ્પિટલમાં જ. તો તમે આ કાર્ડ બતાવશો તો તમને સારી રીતે તમને સહાય આપી શકે છે. એટલે વીમો લેવું તો ખુબ જરૂરી છે પરંતુ વીમા કંપની પણ આપણે સિલેક્ટ કરવી ખૂબ સારી રીતે જોવી જોઈએ એમ તમને કીધું કે આગળ અમે પણ અમારા બાજુમાં જે પડોસી રહેતા હતા તેમણે વીમા કંપની સિલેક્ટ કરેલી હતી તે તેમણે જીવન વીમા લીધેલો હતો પરંતુ એ લોકોએ સાઈન કરતી વખતે એ લોકોએ પેપર્સ પેપર્સ વાંચેલા ન હતા એટલે પછી એ લોકોએ ધ્યાન આપ્યું કે પછી તમારા મહિને તમારે પાંચ છ હજાર ભરવા પડે એમને વીમા કંપની મેસેજ કર્યું એ લોકોને એવું હતું કે મારે મહિને ખાલી પાંચસો જ ભરવા એમ. પણ એ લોકો વાંચેલું જ ની હતું કારણ કે પાંચસો ના જગ્યા પાંચ હજાર હતા એટલે કે એ ધ્યાન ખૂબ જરૂરી છે કે આપડે જ્યારે વીમા કંપની લઈએ તો આપણા મહિના કેટલું ઇન્સપલું ભરવું જોઈએ તે આપણે ખૂબ જે પણ કાગળ લોકો વીમા કંપની આપે છે તે આપણી જ ભૂલ છે કે આપણે વાંચવાનું હતું ને આપણે તમે સાઈન કરી દીધી. એટલે કે એ તો આપડી જ ભૂલ છે વીમા કંપની પણ આપ કહી શકતા નથી એટલે કે આપણે યોગ્ય વીમા કંપનીને સિલેક્ટ કરવી જોઈએ અને બીજું તો એ જ કેવું છે કે વીમો લેવું તો ખૂબ જરૂરી છે કે તમે જાણો છો પાકનો વીમો પણ ઘણા બધા ખેડૂતો લે છે એટલે પાકને નુકસાન થયું હોય તો પછી વીમા કંપની તેમને આપી શકે છે એમ એટલે કે એ પણ બધા તે રીતે બીમા એના પર વીમો લેય છે, શું તમે તો આ છે તમે પાક પર કોઈ વીમો લીધેલો છે?
હા ભાઈ અમે પણ પાક પર વીમો લેવા વિચારતા હતા અને એક વાર અમે વીમો લીધો હતો પરંતુ ત્યારે કઈ નુકસાન ન થયું હતું જેથી કરીને અમારા વીમાના પૈસા વેસ્તી જ જ ગયા હતા પરંતુ તે વિચારીને અમે બીજી વાર પણ અ વીમો લીધો છે અને એક વાર શું થયું કે આખો અમારો નિષ્ફળ ગયો પરંતુ અ જે અમે વીમો લેતો હતો જેથી કરીને અમને તેના પૈસા મળી ગયા અને જેથી કરીને અમારે ખુબ જ અ સારું પડ્યું કારણ કે અ વીમો જો ના લાઈટો હતો તો અમને ખુબ જ એવી નુકસાન જવાની સંભાવના હતી પરંતુ અમે વીમો પહેલાથી તો ઉતર્યું હતો જેથી કરીને અમને ખૂબ જ એવું સારું પડ્યું પરંતુ વીમામાં પણ એક બે વસ્તુ આવે છે કે જેમકે આપણે આખો પાકના વીમા લઈ શકીએ અથવા તો મતલબ અઢી કિંમતનો પણ વીમો લઈ શકીએ જેમ કે કોઈ એક લાખની વસ્તુ હોય તો આપણે તેમાં પચાસ હજારની પણ વીમો લઈ શકીએ અને આપણે તેમાં પચાસ હજાર ન તેમાં આપણને પૈસા મળી શકે છે જે જો આપડે જેમકે કોઈ પણ આપણે વાહનનો વીમો લીધો હોય અને વાહન આખું બળી ગયું હોય તો આપડે આખો વીમો ઓટારી હોય તો તેને આખા પૈસા મળશે અને પરંતુ જો આપડે અડધો વીમો ઉટારીયો હશે તો તેને આપણને આખું વાહન બળવાના પણ અડધા પૈસા મળશે કારણ કે આપણે અડધા વાહન ના પૈસા લીધાશે તો એ બાબત ઉપર પણ ધ્યાન રાખવું જોઈએ કે આપણે આખું વાહનનો વીમો ઉતારવો જોઈએ જેથી કરીને આપણને જે પણ નુકસાન થાય તો સારી રીતના એકદમ યોગ્ય પૈસા મળી શકે અને વીમો એ બાબત ઉપર ન ઉતારવો જોઈએ કે આપણે આવક કમાવા બાબત પરંતુ આપણે જોખમ સામે લડવા બાબત માટે ઉતારવા જોઈએ કારણ કે કેટલાક લોકો આવક કમાવા માટે પણ વીમો ઉતારતા હોય છે પરંતુ એ ખુબ જ ખોટી વસ્તુ છે પરંતુ આપણે વીમો છે ને અ જોખમ સામે લડવા માટે ઉતારવા જોઈએ તમારે શું કેવું શે?
હા તમારી વાત એકદમ સાચી છે તમે જાણો છો કે મેં પણ નુકસાન વર્તનનો નિયમ મને પણ હમણાં તો જે ખબર બારમા ના બારમામાં સબ્જેક્ટમાં આવતો કોમર્સમાં તમે જાણો કે નુકસાન વર્તનનો નિયમ એ ખૂબ ધ્યાન આપે છે આમ વીમા વિ કેમ બધા લોકો એવું પણે છે કે વીમા ઉતારી દે અને પછી જાતે નુકસાન કરી દઈએ અને આપડે વધારે કિંમત નુ જે બિલ એટલે કોઈ પણ પ્રકાર રકમ આપ મેળવી છે તો એ લોકોને બતાવી દઈએ. એવું ની ચાલે એમ એટલે એ લોકો વીમા કંપની પણ જોય છે અને પછી એ લોકા પેમેન્ટ કરે છે એ એટલે કે એવું પણ હોય છે કે બધા આવ કરવા માટે પણ પેલુ કરે છે પણ વીમા કંપની એટલી બધી પે હોય જ છે કે એ લોકો જાણી જાય કેટલુ નુક નુકસાન થયુંય છેને કેટલું ના થયું એમ. ચાલો મળીએ આપડે પાછા વીમા વિશે કે પછી આવા ઘણા બધા પ્રકારના વીમા ક્યારે લેવા ને ક્યારે નહીં લેવા તે તમને પાછા વાતચીત કરીશું.
હા ભાઈ ચાલો મળીએે.